હેલો.
કેમ છો મજામાં?
હા, મજામાં શું કરો
તે રામા બસ એકદમ મજામાં આમાં થોડી વાર પેલા તમારા અહ મતલબ જાણીતાનો જ એકનો કોલ આવી રહ્યો તો. તો પછી મેં કીધું હું હમણે થોડી વાર પછી કરું છું. હા. એવું હતું. જમ્યા તમે?
હા, જમી લધું.
હો. કે સરસ કે ભાઈ અચ્છા પણ તો લેટ થઈ ગયું લાગે છે અમાર લોકોને.
હા છોકરાઓને થોડુંક હોમવર્ક ને એ બધું બાકી હતું, તો કહે કે મમ્મા, હોમવર્ક પૂરું કરીને પછી જમીએ.
હમ્મ, બરાબર છે. એઝ અ વર્કિંગ ઓર હાઉસવાઈફ વુમનને ઘણું બધું જોવાનું હોતું હેને? ઘરના કામકાજ છે, છોકરાઓનું ભણવાનું છે આ તે. તમારી લાઈફમાં એવું શું-શું છે કે જે તમારે અમ્મ તમારી અહ જે દિનચર્યામાં જોવું પડતું હોય એવું.
હા સવાર થી લઈન ને સાંજ સુધી વર્કિંગ વુમન ક્યો કે હાઉસવાઈફ ક્યો એનું, અહ વર્કિંગ વુમનને શું હોય છે કે જે ઓફિસ નો ટાઈમ હોય કે જે કંઈ પણ કામકાજ જ તા હોય, એનો ટાઈમ હોય એ ટાઈમ પણ સાચવવાનો હોય. સાથે-સાથે અહ ઘરે આવીને અથવા અહ જે વર્ક માટે જવાનું હોય એ પેલા પણ ઘરનું બધું કામ પતાવીને જવાનું થતું હોય, અને આવીને પણ પાછું ઘરનું બધું કામ અહ સંભાળવાનું હોય, બાળકોને પણ સંભાળવાના, ઘરના બધાની જવાબદારી હોય. એટલે વર્કિંગ વુમન પ્લસ હાઉસવાઈફ એટલે વધારે પડતી જવાબદારી થઈ જાય એમ કેવાય.
બરાબર છે, બરાબર છે. અહ જેમકે તમારે મને એવું લાગે છે કે એ કેજો હાઉસવાઈફ અને વર્કિંગ વુમન જો ભી મી આમ કંપરીજન કરવા જય સામંત તો મ મને એવું લાગે કે વર્કિંગ વુમનને થોડી જવાબદારી વધારે ઘણું લાગશે.
હા, એ તમે બર
ક્યાં આવું શે
હાઉસવાઈફને પણ એટલી જ જવાબદારીઓ હોય છે પણ અત્યારે હાલના સમયમાં તો જે હાઉસવાઈફ છે એ જોડે જોડે પાર્ટ ટાઈમ માં પણ થોડું ઘણું કઈ કામ કરતી હોય છે એટલે પોતાનો જે સમય બચે છે ઘરનો કામ પ્લસ બધી જવાબદારીઓ એની પૂરી કરીને જે પોતાના માટે કે જે થોડો ઘણો એના માટે ટાઈમ બચ તો હોય એનામાં પણ કઈક અહ ઘરે બેઠા બેઠા કઈક કામ કરતી હોય છે. અથવા તો પાર્ટ ટાઈમમાં ક્યાંક જોબ કરતી હોય છે. એટલે અત્યારે હાઉસવાઈફ તરીકે પણ એ થોડું ઘણું અહ આર્થિક રીતે ઘરમાં કઈ રીતે ઉપયોગી બને એ અહ વિચારતી હોય છે.
બરાબર છે, બરાબર છે. અને આર્થિક રીતે એ બધી રીતે સપોર્ટ કરતી હોય છે હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન અત્યારે વર્કિંગ વુમન અને આ હાઉસવાઈફ બને અહ આપડે આમ કમ્પેરિઝન કરી શકીએ પણ આમ જોવા જઈ તો બધા સરખું જ છે કારણ કે હાઉસવાઈફ જે છે પોતાનું ઘર સંભાળે છે અને વર્કિંગ વોમન છે જે એના કામના સમયમાં કામ સંભાળે છે બાકીના સમયમાં ઘર સંભાળે છે, બરાબર છે.
જો મેં બરોબર કીધું પણ જે વર્કિંગ વુમન છે એને જે કામ કરે છે કામ ના સમયમાં જે ત્યાં સમય આપે છે પોતાનો એ એના બદલામાં એને અહ વરદાન મળે છ છે, એને પૈસા મળે છે. જયારે હાઉસવાઈફ તાના ચોવીસ કલાક ઘરમાં કાઢી છે. જવાબદારીઓ પૂરી કરે છે છતાં એને રિસ્પેક્ટથી જોવામાં નથી આવતું એને ફક્ત સામાન્ય કામ ગણવામાં આવે છે. જે પોતાની જવાબદારીઓ પૂરી બ રી રીતે નિભાવે છે છતાં પણ એના કામને રિસ્પેક્ટ નથી આપવામાં આવતી.
બરાબર છે, બરાબર છે. આમાં એવું છે કે હવે કેવું છે કે હાઉસવાઈફ તરીકે જે લોકો રેતા હોય છે એને તમે જે કીધું કે એને એટલી અહ રિસ્પેક્ટ કે એવું મળતું નથી પ ખરેખર જે હાઉસવાઈફ તરીકે જે નિભાવતા હોય એમને જ ખબર હોય કે હાઉસવાઈફ તરીકે કેવી રીતે રેવુ ઘણા બધા લોકો એવા છે મતલબ જેનું છે કે ત્યાં હાઉસવાઈફ તરી કે હાઉસવાઇફ નું બી કામ કરે છે ત્યા ત્યા ઘરે ઘરે શ્રી લાન્સિંગ પોતામાં કામ કરતા હોય છે અને ઘરમાં ખુબ જ રીતે મ મદદરૂપ થાપ છે. અત્યારે જે એની પાસે ઓફિશિયલ એવું બીલો હોતો નથી કે ભાઈ ચલો એ ઓફિસ જતા હોય છે. દસ થી પાંચ નુ જોબ કરે છે. એવું નથી હોતું પણ એ તો એના કરતા બી મોટું કામ કરતા હોય છે. રહીને ફ્રીલાન્સિંગમાં ઉ મોટું કામ કરતા હોય છે. પોતાના અ દસ થી પાંચ કરતા વધારે સમયે એ લોકો કામ કરતા હોય છે.
એ વાત તમે બિલકુલ બરાબર સાચી કીધી. કે હાઉસવાઈફ એક પોતાનું અ વધુમાં વધુ સમયે એના કામને કે ઘરને બધી જવાબદારીઓ પૂરી કરવામાં આવતી હોય છે. ત્યારે સવારે ઉઠવામાં પણ વહેલી પાંચ વાગે ઉઠી જતી હોય છે. અને સુવામાં પણ એને ક્યારેક લેટ થતું થઈ જતું હોય છે. જેમ કે સવારે ઉઠીનેને બાળકોને લંચ બનાવવાના હોય છે. જો હસબન્ડ હમ્મ કામ કામ પર જાય તો ઓફિસમાં જાય તો એનું પણ ટિફિન ની કે બધી લંચ માટે તૈયારી કરવાની હોય. તે એ રાતના જ બધી કરી લેતી હોય છે. એટલે હાઉસવાઈફ ને અ કામ કરવા માટે સમય વધારે આપવો પડતો હોય છે.
સવાર માજ અ તારા અ કીટ્સ માટે તમારા હસબન્ડ માટે શું સવારમાં એવો નાસ્તો બનાવતો હોય કે, જેમા તમારો એવા કયા કયા નાસ્તા છે? જે તમને એવું હોય કે ભાઈ આ બહુ સ્પીડથી બની જાય. જયારે તમે કદાચ લેટ ઉઠી જાવ તો
હા એટલે હાઉસવાઈફ ને એ બધી તૈયારી રાતના જ કરી વિચારતી હોય છે. કે સવારે મારે નાસ્તામાં આ બનાવવાનું રહેશે કે શું મારે વધારે ઝડપથી બની જશે. એ બધું પ્લાનિંગ એ રાતે જ કરી નાખે છે. જેમકે હું પણ પોતે એક હાઉસવાઈફ છુ. તો હું જો સવારે ઉઠીને મારે બાળકો માટે ચા નાસ્તો બનાવાનો હોય. ઘરના બધા સભ્યો માટે ચા નાસ્તો બનાવવાનો હોય. બાળકો ના લંચ બનાવવાના હોય. આપડા હસબન્ડ ના ટિફિનની પણ તૈયારી કરવાની હોય. એટલે સવારમા પૌવા બટેકા છે, કે ઢોકળા છે, કે ખમણ છે, કે કોઈ પણ જાતના અલગ અલગ પરાઠા છે, એ બધું ઝડપથી બની જતું હોય છે. એટલે સવારમાં એવું જ બનાવવાનું વધારે પસંદ કરતા હોય.
બરાબર છે. બરાબર છે. ના એ તમારી એકદમ સાચી વાત છે. એવી વસ્તુ ત્યારે કેવું છે કે એક હાઉસવાઇફ તરીકે જરૂરી નથી કે તમે દરરોજ ટાઈમ પર ઉઠી શકો. બરાબર છે. તમે મારા ફરતી વસ્તુઓ તમારે ધ્યાન માં લેવી જોઈએ. કે એવી કઈ વસ્તુઓ છે કે જે ક્યારેક ન ખવાતી એવું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. હું વાત કરું કે તમારી, કે તમે જે ટાઈમે સ્કૂલમાં હતા, તો તમારા ટિફિનમાં શું આવતું તું?
અઅ જયારે અમે અઅ સ્કૂલમાં હતા જ્યારે મમ્મી પોતે અમને નાસ્તોને બનાવીને આપતા તા. તો ક્યારેક અ ઘારેલા ભાત બનાવી આપતા, તો ક્યારેક દાળ. ભાત બનાવી આપતા તો ક્યારેક ક્યારેક અ પૌવા બટેકા પણ બનાવી આપતા, એવું અલગ અલગ મમ્મી આપતા પણ એ ત્યારની તો વાત જ અલગ છે બધી અને અત્યારે જે બાળકો છે એને અલગ અલગ વેરાયટીમાં બધું જોઈતું હોય છે. જો પીઝા ટાઈપ રોટલી. અ આપણેે બનાવી આપતા હોઈ છે. એવું બધું અલગ અલગ બનાવી આપે. ત્યારે બાળકો શાંતિ. થી જમે છે.
બરાબર છે, બરાબર. તમે તમારા સમયમાં તો મારા ખ્યાલથી ત્યાર
હા એવું પણ હતું ત્યાં, અ અમુક પ્રાઈવેટ સ્કૂલોમાં નહોતું આવતું પણ સરકારી જે સ્કૂલો હોય ત્યાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા હજુ પણ છે. જ્યાં દાળ ઢોકળી ને ચણા બટેકાને એવું બધું અલગ અલગ બનાવતા હોય છે મેનું પ્રમાણે, પણ એ ખરેખર બોઉ પૌષ્ટિક હોય છે જે બાળકો માટે પણ સારું હોય છે.
હા, તમને તમારા મધ્યાહન ભોજનમાં આમાં કેવું હોય છે ઘણી બધી વસ્તુ સિલેક્ટિવ હોય છે. કે ભાઈ આ સોમવારે આ વસ્તુ બનાવવાની, તો મંગળવારે વસ્તુ બનાવવાની, બુધવારે આ વસ્તુ તો તમારી એમાંથી ફેવરેટ શો હતું?
દાળ ઢોકળી.
દાળ ઢોકળી એ તો બધાની ફેવરીટ છે.
હા એટલે ઈ અમે જ્યારે નાના હતાં તને જ્યારે સ્કૂલમાં એવી રીતે દાળ ઢોકળી ને મધ્યાહન ભોજનમાં બનાવી રહ્યા હતા ત્યારે બધા ખુશ થઈ જતા કે આજે તો દાળ ઢોકળી ખાવા મળશે.
હમ પછી તમને કદાચ ખ્યાલ હોય તો અ અત્યારે આસપાસના જે મંદિરો હતા ત્યા ખી ખીચડી અને રીંગણા નું શાક મળતું તું પ્રસાદ રૂપે એવી ખુબ જ ટેસ્ટી આવતું તમને કદાચ ખ્યાલ હોય તો,? કેમ કે જલારામ મંદિર છે.
હા અમુક અમુક જે મંદિરો છે. હા એ પ્રસાદ તરીકે વધુ આપતા હોય છે જમ ખરેખર ટેસ્ટમાં બહુ મસ્ત હોય છે જે સ્વાદ આપણને યાદ રહી જતો હોય છે.
હા એ બધા સ્વાદોનો જે અત્યારે મતલબ એ રીતના મળતું નથી અત્યારે તો છોકરાઓ પોતાનું જ ખાય છે જે ઘરેથી મળે છે એજ.
સાચું કીધું તમે.
કઈ વાંધો નહી આપડે મળીએ પછી.
ભલે ત્યારે આવજો.
ઓકે બાય.
હા બાય.